તો? હેલો કેમ છો? તમે કેમ છો?
બસ મજામાં, કેવી છે તબિયત તમારી?
બસ મજામાં.
હમ્મ બાકી શું ચાલે?
બસ મજામાં ચાલે બધું. રેડી.
એમ કે બસ અરે અમારે ભી બસ હવે વેકેશન વાળું ચાલ્યા કરે.
એમ હા, અમારે બી અમારી નણંદ લોકો આવેલા છે બેનો આવ્યા છે એટલે બસ હવે એમાં જ બધા બિઝી.
સાચી વાત બેનો હોય તો, બેનો હોય તો ભાઈ પિયર વિયર ભી અવાયને.
હા એ તો છે જ. બેન આવે એટલે ઘરની રોનક એક જ અલગ થઈ જાય.
સાચી વાત.
તો બેજું બોલો.
એમ કે તમારા કેટલા બેનો
આ મારી બે મારી બી બે બેન છે મારા હસબેન્ડ ની બી બેન છે એટલે બે નણંદ થઈ એમ.
અચ્છા.
હા એટ એમ સેમ જ પરિવાર છે. સાસરા માં બી સેમ પરિવાર ને પિયર માં બી સેમ બે ભાઈ બે બેન ને પિયર માં બી બે
હમ્મ, સાચી વાત બે ના તો હોવાજ જોઈએ. બે છોકરીઓ તો ઘરની લક્ષ્મી હોય.
હા. બેનો આવે એટલે બસ આખો દિવસ જલસા આમ સવારે પિયર મા આવે એટલે અલગ જ હોય અહિયાં નુ. માહોલ અલગ જ થઇ જાય બેનો આવે એટલે.
ભાઈ લોકો ને ભી જલસા. પડી જાય ખવડાવવાની પીવડાની એ લોકોને બી એ લોકોને બી મજા પડી જાય ને બેનો લોકોને બી મજા પડી જાય.
હા એ લોકો નામ બચપન ની યાદ તાજા થઈ જાય. ભેગા બેસી ને ને મસ્તી કરે. ને એવી રીતે આખો દિવસ ત્યાં જ જાય ને ખબર જ નથી પડતી. બીજું
તો બેનો હોય. તો ભાઈ આપણા જીવનમાં પ્રેમ લાગણી અને ખુશ ખુશીઓ લાવે છે.
હા એતો છે બીજુ બેન ન બેન નું રિલેશન હત તો અલગ જ હોય એમ. કઈ બી વાત હોય તો એકબીજા ને કઈ શકે સુખ દુઃખ ની વાતો કરી શકે કઈ બી મન ની વાતો હોય તો પણ કરી શકે તો શું થોડો દિલ નો બોજ પી હળકો થઈ જાય.
સાચી વાત.
તો.
એ બેન બેન બી હોય અને મિત્ર બી હોય એક જ કેહેવાય બેન કેહવો કે મિત્ર કેવો.
હા તેને આપણેે બધી વાત કરી શકીએ એમ ઘરમાં એક એવું જ રિલેશ હોય બેન વાળું જે એકબીજાને બધી વાતો કરી શકે.
તો કઈને બેન તો માનો બીજું નામ છે બેન તો બીજા માનો બીજા નામ જ કેવાય.
હા એ તો છે જ. પછી પણ બેન જ તો આવે, તો એકદમ માં જેવું ધ્યાન રાખ કે
તો
સુખમા કે દુખમા બેન હંમેશા આપણી સાચ તે ઉ કી રહે છે.
હમ્મ.
હા.
બીજું, ઘરના કામમાં પણ આપણને હેલ્પ કરે છે બેનો બેનો હોય તો એકબીજાને, મળીને કામ કરે.
તો એક તો એકબીજાનો એક સહારો બની જાય. કે ભાઈ ચાલો કઈ નઈ આપણે એ બેન તો છે આપણી પાછાળ પણ ધ્યાન રાખવા વાળું.
હમ્મ. તો, મારી લાઈફમાં તો મા હરીબેન મતલબ સૌથી વધારે એ જેને બધું મેં કહી શકું.
હમ્મ.
ભી વાત હોય તો એને શેર કરી શકું, મારું કોઈ બી કામ હોય નાનું મોટું તો બધું મેં મા મારી બેનને કેવું. એ એટલી બધી હેલ્પ કરે મારી હમ્મ.
સાચી વાત. મારી બેન ભી છે, એ બી ખુબ જ પ્રેમાળ, સમજદાર અને મદદગાર છે મારી.
હા તો. આપડે તો આપડી બેન માટે બેન હોય તો આપડે તો મતલબ કઈ મતલબ ટેન્શન લેવાની બી જરૂરત નહી હોય, બધી એકબીજા ના આમ કઈ બી કામ હોય તો તરત ફોન કરીને ક દઈએ કે મારે આજે આ કામ છે આજે આ કામ છે તો તરત ઉબીરે. કરવા માટે આમ. તો મારા બી
કેટલી સારી મોટી બેહેન હોય કે આપણને કેટલી બધું સારું, આપણને સમજાવે સારી રીતે વાતો કરે, આપણો અડધું બોજ જ હલકો કરી લે, કે આપણને કોઈ મુશ્કેલમાં પડ હોય તો આપણને સારી સાહેબ બી આપે છે.
હમ્મ, હમ્મ, એ તો છેજ. ભગવાનએ મસ્ત આ રિસ્તો બનાવેલો છે, ભાઈ બેહેન નો, ને બેન બેન નો ને આમ. બેન તો હોવાજ જોુએ લાઈફમાં
તો આપણે કોઈ મુશ્કેલી માં પડિયો હોય, ત્યા કોઈ બી આપણને મદદ હોય, તો ત્યારે આપને યોગ્ય સલાહ પણ આપે છે અને આપણની મદદ ભી કરી કે ભાઈ કઈ નઈ, મેં છું.
તો
તો આપણને અડધું બોજ બી હલ કુ થઈ જાય.
હમ્મ. ને ક્યારે બી આપણેે આમ ફ્રી થએે, તો બી આપેડે એકબીજાને બેને ફોન કરીને આમ કહી શકીએ કે મતલબ, ચાલો આપડ કશે મતલબ આટો મારી આવીએ કે ક્યારે બી બહાર જવું હોય તો ચાલ સાથે જઈએ કો બી શોપિંગ કરવું હોય તો તરત બેન બેન એકબીજાને ફોન કરીને, મતલબ આપણે કરી શકીએ, બહાર જઈ શકીએ, ફરી શકીએ, એકબીજાના ઓપિનિયન લઈ શકીએ. હમ્મ. તો
સાચી વાત
હમ્મ.
સંબંધજ એવો છે, કે પ્રેમ, વિશ્વાસ અને સમ્માન પર
હમ્મ, હમ્મ, તો
હોય વિશ્વાસઘાત હોય, પણ બેન બેહેનમાં કોઈ દિવસ વિશ્વાસ ઘાત ની હોય આમ, કેટલું બી થઈ જાય ની તો, પણ આમ બેન બેન પર વિશ્વાસ તો નીજ જાય, તો
હમ્મ, સાચી વાત.
એટલે રીસા અલગજ કેવાય આ
હમ્મ.
બીજું, બોલો એટલે બેન તો અવાજ જો હવે નણંદ બી આવે તો આમ, નણંદ બી એટલી બધી સારી ને આમ આમ બધા એકબીજા હેલ્પ કરે, ઘરમાં બી આમ બેન બેન જેવી રીતે જ રેહ એમ, નણંદ બી આવે તો ભાઈ બેહેન ભી એટલા મસ્ત અહ ફરવા, મતલબ અહ બાર ફરવા લઈ જાય નામ, સાર, હમ્મ, એટલે બેન ભાઈ નો રિ તો બેન બેન રિસ્તો અલગજ
આપડી પોતાની બેન હોય તો એ હંમેશા આપણને આધાર બી આપે, એક અલગજ રિસ્પેક્ટ આપે આપણને
હા એ તો હોય જ
હમ અને કશે ભી પિયરબ બી રેવા જવાનું હોય પિયરમાં પણ રેવા જવાનું હોય તો આમ બેન બેન મતલબ બેન આવે તો જ જઈએ એમ મળીને આમ પ્લાન બનાવીને જ જઈએ કે હા તું આવશે ત્યારે જ આપણેે જઈશું એમ
ત્યારે તો આપણને ફ્રેન્ડ ની ભી જરૂરત ની મલે કે ભાઈ ચાલ
એ તો છે જ
સાચી વાત છે તો ઘર ની રોનક છે ને
હા બરાબર
ભાઈઓ નો સંબંધ ખૂબ જ પવિત્ર અને મજબૂત હોય છે
હમ બીજું ભગવાનને તો એક જ ભગવાનને તો એક જ પ્રાર્થના કે બેનને તો સ્વસ્થ રાખે સુરક્ષિત રાખે એની બધી ઈચ્છા પૂરી કરે બસ ને ખુશ રહેવા જુએ મેં તો ભગવાનને એવી જ પ્રાર્થના કરું
સાચી વાત તો જેને
મતલબ ગિફ્ટ ગોડ છે આમ બસ ગોડ ગિફ્ટ છે તો એટલે હું તો ગરમ થી કહી શકું કે મારી બેન મતલબ મોટી મતલબ શક્તિ છે આમ મારી લાઈફની આમ
બો સાચી વાત હમ હમ
તો
સાચી વાત વગર તો ભાઈ હવે તો પેલા તો આટલું બધું હવે તો એમ લાગે વોટ વોટ્સઅપ ચાલુ થઈ ગયું એટલે એક વાર દિવસમાં બે ત્રણ વાર વાત ની કરીએ તો બી આપ
શાંતિ ની થાય મતલબ હા પૂરો દિવસ શું કરે છે આપડે એકબી બીજાને કહી શકીએ દિલની વાત દિલની વાત આપણેે એકબીજાને કહી શકીએ બેન ને. તો આપણને થોડું આમ.. માન બી. શાંતિ થઈ જાય મનને પણ.
સાચી વાત કરી.
હમ બીજુ. શું ચાલે બીજું? હ પયા પિયર જયા એવા. મસ્ત પરિવાર માં મજા આવી ગઈ. મમ્મી પપ્પા ભાઈ. બેન મસ્ત. એક દિવસ ફરવાનો પ્લાન રાખેલો બધા આમ તેમ ફરવા ગયા. ખાધું પીધું છોકરાઓ પણ એન્જોય કર્યો બેન બેન આ વખત. તો બધી મામાની છોકરીઓ ભુવાની છોકરીઓ એટલે બધી બહેનો બહેનો સાથે ભેગા થઈ ગયેલા એટલે તો વધારે જ મજા પડી ગયેલી એમ. અલગ જ માહોલ થઈ ગયેલી. હા.
હમ. સાથે પહેરવાનું આપડા ડ્રેસિંગ કરવાની ને કઈ અલગ જ એ તો મજા.
હમ.
અમારો બી એવું અમે લોકો બધા ભેગા થયેલા બે નાટ નાટ નાટ આઉટ કર્યું રાતના બેસીને બધા.
આ વખતે તો વેકેશનમાં પ્લાન બનાવીને. આવેલા કે આ વખતે તો બધા ભુવાની છોકરીઓ મામાની છોકરીઓ બધા સાથે ભેગા થઈશું આ વખતે વેકેશનમા. માની તો હર વખત શું થાય બધા અલગ અલગ આવે એમ. તો મળવાનું સાથે રવાનું જ. નથી મળતું આ વખતે તો પેલાથી જ પ્લાન બનાવીને આવેલા કે હ બધા સાથે રહીશું તો મજા આવશે એટલે આમ બેનો બહેનો સાથે તે એટલે મજા આવી ગઈ આ વખતે અલગ જ હતું આમ.
હમ ત બી આજ હા. હમ. બધા ભેગા ભેગા મસ્ત વિલા બુક કરેલું એટલે મજા પડી ગઈ બધા અમને તો ચોપરાઓને બી મજા પડી ગઈ. બેનોને આમ બધા. બચપન ની બધી યાદ હ આમ.
હા તો પેલાની બધી. ની વાતો કરીએ. તમે શું કરતા આમ કરતા આમ કરતા કેટલી મસ્તીઓ કરતા
હમ અમે બી અમારો બી મસ્ત સારું એ થઈ ગયો બધા ફેમ આગા થયા પેલા તો આમ બઉ કેટલા વર્ષ બધી બહેનો બી ભેગી થઈમ મજા પડી ગઈ તો એકબીજાની બધી આમ હા મોડાઈવીને એક બીજાની બધી મ નાટક કર્યા એકબીજા કેવી રીતે કરતામે બધા આમ બચપનના બધા એમ ફોટોસ જોયા ને હમ ક એલગ જ માઉલ બની ગેલો
હમ એ તો છે જ હજું બોલો
સાચી વાત હવેજ વરસ
વરસ કા જતું વરસ ક જતું રે તે બી નથી ખબર પડતી એક વરસ પછી આમ પિયર જવાનો આવે ત્યારે બધા ભેગા થઈએ બેનો બેનો
હમ
જોઈએ વરષ ક્યારે પૂરું થાય ને ક્યારે બેનો બેનો ભેગા છી એને
અરે હું સ્કૂટરથી ચ હમ સાચી વાત
બરાબર બીજું
કઈ નહી જોઈએ તમે બી બનાવજો ક્યારે આપણે બધા ભેગા થ હો સાથે
હા ચોક્કસ ચાલો
હા ચોક્કસ ચાલો નેક્સ્ટ મળીએ આપડે વા પાાછા ઓકે ઓકે બાય